હાલ હેલો કેમ છો મજામાંને હાલો કેમ છો મજામાં ને હ કેમ છો મજામાંને
હા
હા હું મજામાં કે આ હું તમને ઓનલાઈન પેમેન્ટ વિશે થોડુંક કહેવા માંગુ છું કે આજના આધુનિક યુગમાં ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ જરૂરી છે કે જેના લીધે આપણે દૈનિક જીવનમાં આપણે કોઈ જગ્યાએ જાઉં પડતું નથી અને કોઈ લાઈનમાં ઉભું રહેવું પડતું નથી અને તેના લીધે આપણને ખુબ જ સારી સુવિધા મળે છે અને જેના લીધે આપણે પેમેન્ટ ખૂબ જ આજના આધુનિક ડિજિટલ યુગમાં અ પેમેન્ટ કરવું ખૂબ જ અ સ સુરક્ષિત બની ગયું છે પહેલાના સમયમાં કોઈ પણ વસ્તુ ખરીદવાના હોય, બિલ ભરવાનું હોય કે કોઈ પણ પૈસા મોકલવાના હોય તે રોકડ રકમ સાથે રખવાની પડતી અમ પડતી હતી બેંક લાંબી લાંબી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. પરંતુ આજે માત્ર મોબાઈલ ફોન અને ઇન્ટરનેટની મદદથી થોડાક સમય સેકન્ડ ઉમ પૈસાની લેવડ દેવડ થઈ જાય છે ભારતના ડિજિટલ પેમેન્ટ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધ્યો છે આજે નાના વેપારીઓ શાકભાજીઓ વેચનાર ચા ચાની લારી દાન દુકાનો મોલ અને હોસ્પિટલમાં પણ ક્યુ આર કોડ દ્વારા સફળતાથી પેમેન્ટ મળી પેમેન્ટ થઈ શકે છે આથી રોકડ પૈસાને રાખવાથી જરૂરિયાત ઘટી જાય છે યુપીઆઈ પેમેન્ટ દ્વારા નેટ બેકિંગ ડેટા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મોબાઈલ ઓનલાઈન પેમેન્ટ ના ફાયદા સમય અને મેહ મહેનત ની બચાવ ચોવીસ કલાક અને ગમે ત્યાંથી પેમેન્ટ થઈ શકે છે રોકડ રાખવાથી અ જરૂર વધી રહી છે વીજળી ગેસ પાણી પાણીના બિલ કે અન્ય બિલ સરળતાથી ભરી શકે છે દરેક ટ્રાન્સપેરેસ નો રેકોર્ડ ઉપલબ્ધ રહે છે વેપારમાં પારદર્શિકા વધે છે. ઓનલાઈન પેમેન્ટ ગેર ફાયદા સાયબર છેતરપિંડી જોખમ રહે છે ઇન્ટરનેટ ન હોય તો મુશ્કેલીઓ થાય છે મોબાઈલ અથવા બેંકની માહિતી લિંત લિંક થાય તો નુકસાન થઈ જાય છે ડિજિટલ ગેનમાં જેના અભાવને અભાવે ઘણા લોકો તેનો લાભ લઈ શકતા થી સુરક્ષિત ઓનલાઈન પેમેન્ટ માટે સુરક્ષા ઓટીપી અને અન્ય પાસવર્ડ જેવા તમારે શેર કરવા નહીં તમારા સાથે એવું કોઈ બનાવ બન્યો છે કે, તમને કોઈ છેતરવામાં વ્યું.
જોઈએ પ્રોટોલણે યુઝ કરો જોઈએ કારણ કે એ બધું અ બતાવી દે છીએ કારણ એ બધ આપય જો આપ પ્રોટલ્ધ અમારા ગામમાં એક ભાઈને થયલો હતોણતો ફોનમાં આવ્યું અને એમના નંબર સાથે આવ્યું કે તમારે એક કરોડની લોટરી લાગ ગઈ એમ બું ફોર્મ ભર્યું. ીને બધું એ લોકો સેર કરી દીધુંું બધું. કર્યું અને પછી વ ગયા. પછ એમ તમારા બેક અઉ આટલા પૈસાડી લેવામાં આવ્યા મોકલે છે એના ખબ જરૂરી છે.
યુઝ કરવું જોઈએ અને સારી રીતે એમને પેલું કરવું જોઈએ. બાકી તમારે શું કેવું ઓનલાઈન પેમેન્ટ સુવિધામાં છે તે તમે એમ તો બધા યુતા હશો પરંતુ તમે ક ફરવા ગયો ત્યારે તને કોઈ વાર તને ઓનલાઈન પેમેન્ટ ન ખુબ અગત્યપૂર્ણ કામ આવેલું કે
હા અમને ખુબ જ કામ આવ્યું હતું અમે જય્યારે જય્યારે એક અમે હમણાં બોમ્બે ફરવા ગયા હતા ત્યાં બધું દુકાને દુકાને કે લારીએ કે ત્યા ઓનલાઈન પેમેન્ટ જ ખુબ જ ઉપયોગ થતો હતો અત્યારે અ કેશ વધારે હતા અને છૂટાની તંગી બહુ હતી પણ અમે ઓનલાઈન પેમેન્ટ જ કર્યું અમા ઓનલાઈન પેમેન્ટની સુવિધા હતી એટલે અમે ત્યાંથી છૂટા અને મગજમારીથી કીચકીચથી અમે દૂર રહ્યા અને ટલ પેમેન્ટ એ જીવનને ખુબ જ ઝડપથી લંબાઈ રહ્યું છે આજે મોબાઈલ માત્ર વાતચીત સાધન નથી પરંતુ બેંક પણ બની ગયું છે હવે પૈસા ના મોકલવા ખરીદવા બિલ ભરવા ટિકિટ બુક કરવા માટે માટે બેંક જવાની જરૂર પ જરૂર નથી આ બધું આપણે ઘરમાં બેઠા મોબાઈ મોબાઈલથી કરી શકાય છે ભારત આજે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટ કરવાનો દેશ દેશમાંનો એક એક છે. શહેર શહેરો જ નહી પણ ગામડાઓમાં પણ લોકો ઓનલાઈન પેમેન્ટ આપવા આપવાની રહ્યા રહ્યા છે નાની નાની ચાની દુકાન થી લઈને મોટા મોટા મોલ કે અન્ય તેવી પણ ક્યુ આર કોડ મેળવી રહ્યા છે ઓનલાઈન પેમેન્ટના ઘણા ફાયદા છે સૌથી મોટો ફાયદો એ છે કે સમય બચે છે પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં પહોંચી જાય છે રોકડ ખાતે રાખવાથી જરૂરતી નથી તેની ચોરીનું જોખમ પણ ઓછું થાય થાય છે દરેક વ્યવહારના રેકોર્ડ રહે છે જે હિસાબ રાખવા મદદ કરે છે પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે અને ઓનલાઈન પેમેન્ટ સાથે કેટલાક જોખમો પણ સાયબર ગુનેગારો લોકો સાથે છેતરપિંડી કરે છે તેઓ ઓટીપી પિન અથવા બેંકની માહિતી મે પૈસા ચોરી લે છે તે તેથી ડિજિટલ વ્યવહારમાં વ્યવહાર સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે આપણે ક્યારે ઓટીપી કે પાસવર્ડ કોઈને આપવો જોઈએ નહી આ અજાણ લિંક કે માત્ર વિશ્વસનીય એપ નો ઉપયોગ કરો જોઈએ. અ ટ્રાન્ઝેક્શન કરવા માટે પણ વિશ્વસનીય એપનો ઉપયોગ ઉપયોગ કરો ડિજિટલ વ્યવહાર અપનાવો પરંતુ સુરક્ષાને ક્યારે ભૂલશો નહી તમે શું કેવા માંગો બીજું ભાઈ.
હા ભાઈ એ જ કેવું છે કે આપણે ડિજિટલ પેમેન્ટ યુઝ કરીએ તો યોગ્ય રીતે જે પ્રોટોકોલ કીધું કે કોઈને પીનની શેર કરવું જોઈએ અને આપણને કોઈ સડીસકે પછી કોઈ પણ પ્રકારના વ્યક્તિને આપ ખાસ હોય તો આપ્યા ધ થ જાય છે એટલે મવું છે ઓનલાન પેમેન્ટ જે સુવિધા મળે છે તેનેગ્યી યુઝફુલ રીતે અને સારી રીતે બન હોય છે પછી મોટા મોટા બિલ્ડર હોય છે કરેસ્ાવ છચ કરું છુ અને રોકડ તો અમે થોડી ઘણી સેફ રાખું છું કારણ કે રોકડ તો થોડીણી રાખવા જ પડે કારણ કે બધી જગ્યાએ ઓનલાન પેમેન્ટ યુઝ કરીકતા તમે જાણો છો કેરુંેશોમાં છે તો આપણે યુઝ કરી શકીએ આપડે તો આપણા ફોનમાં હોય તો પછી પેન્ટ કો કરી જ નથીકતા થઈ જાય છે એલે આપણે યોગ્ય રીતે ધ્યાન રાખવું જોઈએ કે કઈ જગ કેટલું સારું નેટવર્ક દ્વા બ છે અને મોબાઈલધ આપ માટે સારું કારણ કે મોબલ પર આપ બધી સુવિધાઓ ગૂગલ પે છે ફોન પે છે. જેમાં બધ ન નવી ટેકનોલોજીશે તેના વિશે પણ માહિતી મળી જશે ઓનલાઈન પેમેન્ટ નહીં પરંતુ આપ દબ વિક થઈ્યો છે અને ઘણી બધી ક્ષેત્રોમાં તમે જાણો છો કે એમ બધ ઉદ્યોગોમાં પણલી બા રોબોટોમ જેય. કરી શકે છે અને રોબોટ સારી રીતે કરે છે બધું લોકો ટેકનોલોજીી જવાની છે ને એ થવાનું જ છે અને આપણા દેશમાં કેટલી બધી ટેકનોલોજી એ આવે તો પછી આપણો દેશ સારો વિકસિત થઇ રહે અને દેશનું નામ રોશન થાય કારણ કે હવે તમે જાણો આપણા દેશને વિકસિત બનાવો ખૂબ જરૂરી છે સારુ તો દેશમાં ઘણી બધી એવી ટેક્નોલોજી આવશે તો એના વિશે પાછી વાતચીત કરીશું
હા આગળ મળીએ કે ટેકનોલોજી આવે તે વાત કરીશું